હાલો.
હાલો.
હા બોલો.
જય મહારાજ! કેમ છો?
બસ એકદમ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં, શું કરતા હતા?
બસ બેઠીજ તી.
અચ્છા ઘરમાં બધા મજામાં?
હા બસ એકદમ મજામાં, તમારા ઘરે બધા મજામાં?
બસ એકદમ મસ્ત મસ્ત બધા, બોલો કેમનું છે, તમાર ત્યાં વાતાવરણ?
અ વાદળ આવે છે, પણ વરસાદ નથી આવતો, ગરમી તો એટલી જ છે હજુ.
બરાબર અમારે ત્યાં એવું જ છે.
કાલે આવ્યો તો થોડો વરસાદ પણ થોડો થોડો આવે ને પછી જતો રહે જેટલી જરૂર છે એટલો તો નથી નથી જ જાવ તો
બરાબર વરસાદ બોમ્બે ને એમપી સાઇડ તો બધે બહુ છે
હા આપણેે ત્યાં જરૂર છે પણ આવતો નથી.
ત્યાં તો દરિયાકાઠા ને એટલે
હા અને અત્યારે કેવું વાતાવરણ ખરાબ થઈ ગયું છે ને એટલે બી વરસાદ નહીં આવતો
સાચી વાત સાચી વાત અ વરસાદ ખેંચાઈ જાય છે પવન ના લીધે
હા એટલે જ
પવન બહુ જાય ને એટલે વરસાદ ખેંચાઈ જાય.
તહેવારો બગાડશે ખાસ કરીને નવરાત્રિમાં જ વરસાદ પડશે.
એ તો અંબાલાલ કાકા ઉપર છે હવે
તમે દેખજો ગઈ ફેર બી એવું જ થયું હતું.
અરે ગઈ વખત તો અમારે બી બહુ લોચા વાગ્યા હતા આણંદ સાયણ પણ બહુ સારી વ્યવસ્થા સાદી નવરાત્રી માં
હા વરસાદ પડે એટલે એ લોકો એજ ટાઈમે ગ્રાઉન્ડ સરખું કરી દેતા હતા.
હ અહીં સાઈડ બહુ સારું હતું બાકી અહીયાં તો નહોતું સારું બે ત્રણ દિવસ તો મે ગયા જ નથી.
હા ટીચર કીચર બધું હતું.
માઉ સી ને ટ્રાય કર્યું એ લોકો પણ એ લોકોથી ના થવું આ વખત લોકો વ્યવસ્થિત સુવિધા રાખશે. મને એઉ લાગે છે.
હા એટ લોકોએ ઉપર પ્લાસ્ટિક મારી દેવું જોઈએ ને પંખા મૂકી દેવા જોઈએ તો વરસાદ પડે તો વાંધો ના આવે
હ અને આપડે ગયાં તો નવરાત્રી માં કો બહુ ડેકોરેશન જ નહી કરતા એ લોકો
હા સાચી વાત છે ખાલી ખાલી ગ્રાઉન્ડ રાખે છે.
હ બાકી બરોડા એ સાઈડ તો કેટલી મસ લાઈટને બધું લગાયેલું હોય છે ખબર તમને
હા આણંદ માં બી એવું મસ્ત કરે છે એ લોકો
હા ત્યાં બી રાઈટિંગ હોય છે ને મારા ખ્યાલથી
હા સ્ટેજ બી એ લોકો તો મસ્ત બનાવે છે.
હ આપડે ત્યાં સ્ટેજ ને પેલું શું કેવાય એ સારું હોય છે બરની જે ડેકોરેશન માતાજી ની માંડવી જ્યાં મૂકે છે ને ત્યાં
હા એ માતાજી નો માંડવો જ સારો હોય છે બાકી અંદર તો બધું એમ જ હોય છે ખાલી ખાલી ખુલ્લું હોય છે બધું
હ ગઈ વખત તો અમે લોકો ત્યાં જ બેસી રેતા હતા માંડવા આગળ જ
હા ત્યાંમ સારું લાગે બધા હોય તો ડેકોરેશન વાળું હોય તો ફોટા પાડવાની મજા આવે.
ફોટા પાડવાનો તો વારો નતો આવતો એટલી બધી પબ્લિક હોતી તિ ને
હા એ લોકો એ ફોટોનું
ત્યારે રમઝટ જામેને તારે ખાઈ હોય ગ્રાઉન્ડ પાછળ માનડવો કદાચ
હા સાચી વાત છે અને ફોટા પાડવા માટે એ લોકોએ અલગ અલગ સ્પોર્ટ્સ રાખવા જોઈએ.
હા.
અને એમ સારું એવું ડેકોરેશન
બાર જાય તો કે કેવું બધા અલગ અલગ કરતા હોય બધું આ બાકી આણંદને બરોડા સાઈડ તો કેવું કે બધા એ સેમ જ કરતા હોય
હા એક જ સ્ટાઇલ ના કરતા હોય ગરબા એ લોકો
આપણે અય તો એક કરતા હોય ને બીજું અથડાય ત્રીજું અથડાય એવું થાય.
સાચી વાત છે. અહીયા દેખાડો કરવામાં બહુ માનેશ બધા.
આ વખત ની ગરબાની પ્લેનિંગ તમારી
બસ જો ચણિયા ચોલી સીવવાની તૈયારી કરીએ છે.
ઓહો અત્યારથી?
હા, માર મમ્મીને અત્યારે ફ્રી ને એને કામ ના હોય ને તો પછી અત્યારે મોમ અમે મા મમ્મી જોડેજ સીવી દઈએ એમને આવડે છે ને સિલાઈ તો.
અચ્છા તો તમારી બધી ચણ્યા ચોલી તમા મમ્મી સીવેછ?
હા મારા મમ્મી જ સીવે છે બઉુ મસ્ત સિવે છે મારા મમ્મી.
ઓ હો હો હો અમારે સિવ્યાલે કો તો?
હા ચોક્કસ.
હા તો અમે કાપડ મોકલાઈ દેઈશું તો સિલાઈ લઈ લેજો બીજું તો શું.
હા ચોક્કસ આવજો ને ઘરે સીવી દેશું માર મમ
એવાયા ડિઝાઇનર ચણિયા ચોલી બી સીવે છે એવયા.
ડિઝાઇનર એટલે એટલું પ્રોફેશનલ નથી આવડતું એને પણ સીવે છે સારી સીવે છે.
અચ્છા બરાબર. તમે તો ગઈ વખત પેલી ખબર મધુબાલા બ્લાઉઝ વાળી સીવી તી એ તમાર બહાર થી લાયા તા?
ના ના એ માં મમ્મી એ જ સીવીતી.
ઓહ એટલી ફાઈન તો તમે કહો છો ને ડિઝાઇનર નહી આવડતી.
હા એટલે આમ જે હાઈ ફાઈ લોકો આમ જે કેવી મસ્ત પહેરે એવી માં મમ્મીને આવડ તી નથી પણ જો એક વાર એ વય બનાવે ને તો ફાવી જાય આજે તમે લાસ્ટ ટાઈમ કીધું ને કે મધુબાલા એ મમ્મી એ ફર્સ્ટ ટાઈમ જ બનાઈ તી.
ઓ બાપા ફર્સ્ટ ટાઈમમાં આટલી મસ્ત તો તો સેકન્ડ થર્ડ ટાઈમ કરે તો તો
એકદમ પ્રોફેશનલ લુક આવે.
હા સારી સીવે છે તમારા મમ્મી કેટલો ખર્ચો થયો હતો સીવડાવવામાં?
એવું તો મને આમ તો ખબર નથી પણ પાંચસો રૂપિયામાં સિવાય ગઈ હતી ચણ્યા ચોરી.
ઓ હો હો આટલી સરસ?
હા.
સારું કેવાય તો તો કાપડ તમે બીજે જ કંઈક થી હોલસેલ માં લાવતા હશો.
ના અમારે ત્યાં છે ને કાપડ વાળા છે ત્યાંથી અમે ત્રીસ રૂપિયા નું મીટર કા પડ આવે ને એ કાપડ લાવીને મમ્મી સાત મીટર કાપડ લાવે એનું અસ્તર લાવેને પછી સીવી દે.
તો એ કાપડ ચાલુ નહી આવતું?
ના ના સારું જ આવે છે મારી બધી જ ચણિયા ચોરી એ કાપડ ની જ હોય છે.
ઓ શાઇન મારે છે ચણિયા ચોરી?
હા.
સારું કેવાય તો તો.
જો ને મમ્મી મમ્મી હમણાં અમદાવાદ ગઈ તી ને તો ત્યાંથી લાઈ હજાર રૂપિયાની ખરીદી કરી ના હવે એમાંથી મમ્મી ચણચોરી સીવશે.
ઓ બરાબર અમદાવાદમાં ને અઈમાં કઈ ફરક પડ્યો?
ના એટલો બધો નઈ આપને ભાડું ખર્ચીએ ને તો બધું સેમ અજ થઈ જાય.
બરાબર સારું કેવાય તો-તો તમારે તમારા મમ્મી સીમે છે તો તો કેટલું બ્લાઉઝની સિલાઈ સાતસો-આઠસો રૂપિયા છે!
હા પણ મને બહારના' ચણાયા-ચોલી' છે ને ઓછા ગમે મને મારા મમ્મીના સિવેલા જ ગમે.
હા એ તો ફિટિંગ આવી રે એટલે તમારું શરીર નહી પાછું.
હા
એટલે અમે છે ને એક વાર અમદાવાદ જોવા ગયા હતા પંદરસો ની બે ને એવી નહ આવતી. એવી પણ સારી હોય છે પણ મને બી બ્લાઉઝ ન ફિટિંગ નહીં આવી રતું જે ડિઝાઇન હોય છે ને એ લોકોનું કાપડ બધું સારું હોય છે પણ જે ડિઝાઇન હોય છે એ બગલાઈ જાય છે.
હા એટલે આપણા પતલા લોકોને કેવું ફિટિંગ કરાવીને એટલે આખું ફિનિશિંગ જ બગડી જાય પછી.
હ જે લોકોનું શરીર આમ વ્યવસ્થિત હોય ને એ સરસ આઈ રે... !
હા આમ જે એમ એક્સે, ડબલ એક્સેલ વાળા લોકોને તો કમ્પ્લેટ આવી રહે. એ લોકોને પાછું ફિટિંગ-ફિટિંગ કરાવવું ના પડે તો એ લોકોને સારું ભી લાગે ને આપને લાઈ તો ચણિયા-ચોરી તો આપનને ના સારું લાગે.
અરે હું ગઈ વખતે સાડી સાતસો રૂપિયાનો ચણયો લાવી હતી. પણ એ ચણિયાની તો આખી લેસ એક જ વાર પહેર્યૉ ચણિયા ની લેસ નીકળી ગઈ બોલો
હા એ લોકો ચાલુ સિલાઈ મારે પોલા-પોલા દોરા મારે ને એટલે આપણે થોડું જોઈને પહેરવું પડે.
બઉ જ બાપા મેં કવ યાર આ ક્યાં આવું લાય એક તો આપડે આટલું મોંઘું લાવએને એક જ વારમાં લેસ ઉખડી જાય તો કેવું થાય.
સાચી વાત છે અને આખું ફિનિશિંગ જ બગડી જાય લેસ જતી રહે એટલે
હા એજ ને હલો!
હ હાલો! !
હા અવાજ આવે છે ને મારો?
હા મારો આવે છે ને?
હ આવે છે. કેવું તમારે ત્યાં પાસ કેવું થાય છે? પાસ મોગા હોય છે તમારે ત્યાં?
મોંઘા કરીને ત્રણસો-ચારસો રૂપિયા
ઓ સારું કેહેવાય અરે આ બરોડા ત્યાં તો કેટલા મોંઘા હોય છે.
હા બે હજારના હોય છે.
હા પણ એ લોકો જોકે એટલું એ બી રાખે છે પણ ત્યાં કેવું કે મારે ફ્રેન્ડ જાય છે ને તો કે ત્યાં તો બઉ ગીચ વસ્તી હોય કે પણ કે મજા આવે ગાવાની
'અતુલદાદા' હોય તો મજા જ આવે ને!
હ પણ એ 'અતુલદાદા'માં નહોતી ગઈ. એ તો ખબર આ કોવ કોણ આવે છે? બીજે ગઈ તી મને યાદ નહી પણ આ વખત મને કેહતી હતી કે તું આવજે મારી સાથે
પણ એમ નહી કેતી હું તો અહીંયા તો વહેલા બંધ નહી થય જતા ગરબા! !
એટલે એટલે આપડી જેમ ના ચાલે સવાર સુધી પણ ચાર-પાંચ વાગતા સુધી તો ચાલે એમ હ
અચ્છા બાકી આપણે ત્યાં તો સવાર પડી જાય
થઈ જાય એમ ત્યાં આગળ તો વહેલા ચાલુ બી થઇ જાય
હા આપડે ત્યાં તો એક વાગે તો ખાલી ત્રણ તારી ચાલતી હોય છે.
હા આપડે ત્યાં એક વાગ્યા જ્યારે ત્યાં એક વાગે તો બરાબર ની રમઝટ ચાલતી હોય.
હા આ.
કેમ કે આપડે આમ ડી આમ સુું કે અલગ પડી જાય ને કેમ કે ત્યાં શહેરો વાળા બધા
હા ત્યાં પોલીસ અલાવ જ ના કરે ગરબા આટલા બધા
હ અને બધાને જો સવારે વહેલું જવાનું હોય અપડાઉન કરવાનું હોય એટલે આપડે ત્યાં બી બધા કરતા તા હોય પણ શહેરની લાઈફ ને આપણી લાઈફ આખી અલગ પડી જાય.
હા સાચી વાત છે.
આપડે હજુ હમણાં મહાનગરપાલિકા થઈ છે ને એટલે બાકી ત્યાં તો
સાચી વાત છે અને પણ આપ આપડે ત્યાં બી મહાનગરપાલિકા થઈ પણ આપડણે ત્યાં બી રાત રાત સુધી તો ગરબા કરે જ છે.
હા એ તો છે. પણ આપણે ત્યાંનું મને એક વસ્તુ નહી ગમતી કે અહિયા ફૂડ ની સ્ટોર બંધ કરી દે છે અગ્યાર વાગે
શું કો છો.
અગિયાર વાગ્યા ને એટલે બધી લોરીઓ બંધ થઇ જાય ઈંડાવાળા સિવાય.
હા એ તો છે જ કારણ કે અને જમવાનું તો ચાલુ રાખવું જોઈએ આ લોકોએ આપને રાતે ભૂખ લાગી તો આપણેે ક્યાં જવાનું
અરે બર્ની સિટી માં તો કેટલા સવાર સુધી ચાલુ હોય છે ને આપડે એ તો બધું બંધ કરવા આવે છે બોલો.
હા સાચી વાત છે અને અ લારીઓમાં તો કેવું કરે છે સામાન નાખી દે એ લોકો એકબીજાનું એવું કરે એવું ના કરવું જોઈએ. તમ લોકોએ
અરે અમે અમદાવાદ ગયા તા ને હમણાં તો ય પેલાબ પે ભદ્રકાળી મંદિર આગર બધું બધા લઈને બેસે છે. તો એ લોકો ત્યારે બધા લોકો જે હોય પેલું તો સામાન લઈને બેઠા હું આમ કોટલા વાડી બધા ખ ત્યાં એ તરા કેવું કે લોકોના સામાન ફેકી દે.
હા પછી પેલા લોકોને કેટલું નુકસાન થાય એ નહી જોવાનું.
હા એજ ને.
હમ્મ.
બોલો તારે બીજું કઈ તમાન બીજી છે.
તમારો અવાજ નથી આવતો.
તમારા મમ્મી ને કહેજો કે મને સીવી આપે.
હા ચોક્કસ સીવી આપશે.
સારું સારું તો ચલો હું મુકું ફરી ફોન કરીશ.
હા ઠીક છે જય શ્રી કૃષ્ણ જય મહારાજ.